જય શ્રી કૃષ્ણ મોટા ભાઈ શું હાલ છે તમારો?
બસ ભાઈ મજામાં છું તું કેમ છે?
હું પણ મજામાં છું આજે આપડે સંયુક્ત પરિવાર કે એકલ પરિવાર કયો વધુ સારો આ વિષય પર ચર્ચા કરીએ
કય છે ભાઈ આજના સમયમાં બંને પ્રકારના પરિવાર હો જોવા મડે છે
પેલા સંયુક્ત પરિવાર વિશે વાત કરીએસંયુક્ત પરિવાર એટલે શું?
જો સંયુક્ત પરિવાર એટલે મોટા પરિવાર જ્યાં દાદા-દાદી, કાકા-કાકી, માતા-પિતા અને બાળકો બધા એક જ ઘરમાં સાથે રહીને સયુક્ત અ રહે છે એ લોકોને આપડે કહીએ છીએ કે સંયુક્ત પરિવાર
સંયુક્ત પરિવારના મુખ્ય ફાયદા શું છે?
સૌથી મોટો ફાયદો એ છે કે આપણને જ્યારે પણ તકલીફમાં હોય તો એકબીજાને મ દદ કરે છે અને પરિવારના સભ્ય વચ્ચે પ્રેમ અને એકતા રહે છે
હા તારી વાત સાચી છે સૌથી મોટુ સૌથી મોટો ફાયદો છે આજે બાળકોને પણ દાદા દાદી પાસેથી ઘણું શીખવું મળે છે
હા સૌથી મોટો ફાયદો તને ખબર કે જયારે આપડે સહયોગ પરિવાર માં રહીએ ને તો આપ પણને જીવનનો અનુભવ થાય એટલે સંસ્કાર અને સારી ટેવો શીખવા મળે
હા મુસ્લીને તમે પણમાં પણ બધા લોકો સાથે હોય જાય તો મુશ્કેલીનો સામનો કરવો પણ એટલું જ હાનિકારક એટલું અ મુશ્કેલ પડતી નથી
હા સામાન્ય એટલે સામાન્ય પરિવાર આપડે કહી શકાય અ કે બઉ સારો છે સંયુક્ત પરિવાર
હા અવે એકલ પરિવાર વિશે હા અને અવે એકલ પરિવાર વિશે વાત કરીએ
હા એકલ પરિવાર આપડે કહી શકાય કે જેમને ખાલી માતા પિતા અને બાળકો જ એક ઘરમાં રહે છે
તેનો શું ફાયદો છે?
એનો આપડે કહી શકીએ ફાયદો એ છે કે અ આપડે અ કોઈ પણ ડિસિઝન લેવાનું હોય તો આપડે જે નિર્ણય છે એ ઝડપથી જ લઈ શકાય છે અને બધા લોકોને સ્વતંત્ર અ વ્યક્તિગત સ્વતંત્રતા હોય છે એટલે કે અ તે લોકોને જો કામ કરવાનું હોય તે લોકો કરી શકે
અ આજના સમયમાં ઘણા લોકો નોકરી કરવા માટે અ સ એક ક નોકરી કરવા માટે અલગ શહેરમાં રહે છે અને એકલ પરી વાર ન તરીકે ઓળખાય છે
હા એટલે જ તો આપડે આજે જોઈએ તો જે એકલ પરિવારની સંખ્યા વધી રહી છે
અચ હા એકલ પરિવારના શું ગેર ગેરફાયદા પણ છે કે? હ
હા ગેરફાયદા તો છે ને ભાઈ આપણને એ લોકો નો પ્યાર કે સુખ અ નહી મળે આપડે લોકો થી દૂર રહીએ તો આપણને એ જ જમતો નથી
હા સાચી વાત કઈ તો મુશ્કેલી સમયમાં પણ મદદ માટે ઓછા લોકો હોય છે અને ઘણી વખત એકલતા નો અનુભવ પણ થાય છે
હા બાળકો ને દાદા દાદી નો પ્યાર પણ નથી મળતો ને
સાચું તેથી કેટલાક પરંપરાઓ અને સંસ્કારો નો અનુભવ ઓછા થઈ જાય છે
સંયુક્ત પરિવારમાં મતભેદ પણ થાય શકે છે ને
કારણ કે ઘણા બધા લોકો સાથે રહેતા હોય ત્યારે વિચારો અલગ અલગ હોઈ શકે છે
હા તો આવા જેમ કે આપણે સહયોગ પરિવારમાં રહીએ અને આપણા પરિવાર માં આપડાાા દાદી મમ્મી પપા ચાચા ચાચી બધાના બાળકો સાથે રહીએ અને જેમ કે કોઈ સવાલો કે જે નિર્ણયમાં અ મતભેદ થઈ ગયો તો આપણને આવા મતભેદને કેવી રીતે દૂર કરી શકાય
પરંપરા સમજણ ધીરજ અને ખુલ્લી વાતચીત દ્વારા આ મુશ્કેલી કે મતભેદ સ થઈ શકાય છે જેમ કે
શું આપણે જોઈએ તો એકલ પરિવારમાં જે જવાબદારી હોય તે વધુ હોય છે
હા દરેક કામ માતા પિતા પર હોય છે ને
હા આજના આપડે યુવાનો નો જોઈએ તો તારા હિસાબ થી કઈ પરિવાર વધ કરશે એકલ પરિવાર કે સંયુક્ત પરિવાર
ઘણા યુવાનો એકલ પરિવાર પસંદ કરે છે પરંતુ ઘણા લોકો યુક્ત પરિવારના મૂલ્યોને પણ મહત્વ આપે છે
હા તું કયો પરિવાર પસંદ કરે ભાઈ
મને સંયુક્ત પરિવાર ગમે છે કારણ કે તેમાં પ્રેમ સહકાર અને સાથે રહેવા તો આનંદ હોય છે
હા મને લાગે છે કે બંને પરિવારમાં પ્રેમ અને સમજણ સૌથી વધુ મળ જો તું સહયોગ પરિવારમાં ર તો જો તારા બહ બધા ો એટલે મમ્ી પપ્પા અચાનક સાચી રહે એ લોકોને જો આપ જે સમજદારી સમજણ હોય તો એ બહ સારું અને નની રહેું એ પરિવાર મે તારા જે માતા પિતા અને બાળકોમાં જો એકબીજામાં સમજણ રે તો એ પરિવાર બહુ સારું હોય છે અને જો પરિવારમાં એકબીજામાં સમજણ નહી હોય કે આ વ્યક્તિ આને નહી સમજે તો એ બહ ખોટી વાત છે અને એનાથી મતભેદ થાય શકે
હા તારી વાત સાચી છે મને લાગે છે કે બંને પરિવારમાં પ્રેમ અને સમજણ સૌથી વધુ મહત્વ છે
હા એકદમ સાચું પરિવાર મોટો હોય કે નાનો સંબંધો મજબૂત હોવો જોઈએ
શું પરિવારને વ્યક્તિના અ વ્યક્તિગત વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે.
હા હા પરિવાર આપણને સંસ્કાર, જવાબદારી અને જીવનનું મૂલ્ય શીખાવે છે.
હા આજ આ સંજવાના આપણે સંસ્કાર જવાબદારી અને જીવનનું મૂલ્ય શીખવાનું બોવ પ્રયત્ન કરે છે જેના એ લોકોને તેની ઓળખમ કે ખબર પણ ની હોય તે લોકોને તે હા વિશે પર વાત કરવું અને તે વિષય પર ચર્ચા કરવાનું અ બોવ ત પ્રયત્ન કર વાનું કરે છે.
હા આપડે જોઈએ આજે તો જે એક આ આજનો એ કલ પરિવારનો એક સૌથી મોટો ગેરફાયદો શું છે, તને ખ બર છે કે?
એકલ પરિવારન સૌથી મોટો ગેરફાયદો છે, કે ક્યારેક આપણને કઈ થ ય ગયો એટલે કે જ્યારે ભગવાનના કરે ક્યારેક આપણને બોવ બધી મુશ્કેલી આ અને લોકોનો જરૂરત હોય ત્યારે અમે સંયુક્ત પરિવારની બોવ યાદ આવે કારણ કે સયુક્ત પરિવારમાં ઘણા બધા લોકો રહે છે, જો કઈક કઈક કોઈ વ્યક્તિને કશું પણ થાય તો તે લોકો તરત જ તેને પાસે આ વીને એની મુશ્કેલીને સોલ્વ કર એની મુશ્કેલી કેવી રીતે સહી થઈ જાય એ સોચવામાં લાગી જાય છે, જોકે કઈ ઈમરજન્સી આવે તો એ સંયુક્ત પરિવાર હોય તો તે લોકો તરત જ તને હોસ્પિટલ લઈ જવા નો પ્રયત્ન કરશે અને જો તું જો તુ એક એકલા જ પરિવાર હોય તો તે લોકો લોકોથી મદદ માંગી મદદ માંગવા માટે જ રહી શકે છે, અને આજના સમયમાં લોકો તો બે એક લોકો તો બીજા લોકોને મદદ કરવા મા તે પણ હા નથી કરતા
હા અને એક વધુ મે ગેરફાયદો બતાવું કે એકલ પરિવારનો છે, કે આ એકલ પરિવારમાં એવો છે, કે જે માતા જે બાળકો હોય છે ને એ લોકોને ખાલી એમના માતા પિતા વિશે જ ખબર હોય છે, એટલે એના ચાચા ચાચી જે હોય અ કે બીજા કોઈ અ રિસ્દારો હોય એના રીતે એને ખબર જ નહી હોય કે આ લોકો કોણ છે, અને આ લોકોથી મને કેવો વ્યવહાર કરવો જોઈએ અને એકલ પરિવારથી જે સંસ્કાર છે. એ પણ અ થોડું કમ હોય છે, કારણ કે જો આપણે સંયુક્ત પરિવારમાં રહીએ ને તો આપણને જે અ આપણા દાદા દાદી છે, એનાથી અનુભ વ થાય કે સંસ્કારો પણ કેવો હોય છે, અને એકબીજા સાથે કેવું રોવુ અ રહેવું જોઈએ
હા તારી વાત સાચી છે, સૌથી મહત્વની વાત એ છે, કે પરિવારના સભ્ય વચ્ચે પ્રેમ, વિશ્વાસ અને સહયોગ હોવા જોઈએ જ જોઈએ
હા સંયુક્ત પરિવાર હોય કે એકલ પરિવાર બંનેના પોતાના ફાયદા છે, અને પડકારો પણ છે. અ પરિવારનો પ્રકાર મહત્વનો નથી. પરંતુ તેમાં રહેલા પ્રેમ, વિશ્વાસ, આદર અને સહયોગ વિશે હોય છે, કારણ કે એક સાચા સુખી પરિવાર અની ઓળખ એ જ હોય છે, કે અ બધા લોકોમાં પ્રેમ વિશ્વાસ હોય છે.
હ તારી વાત સાચી છે આ વિષય પર ચર્ચા કરીને મને બઉજ ગમ્યું મને જાણવા મળ્યું કે એકલ તા એકલ પરિવાર અને સંયુક્ત પરિવાર બંને માં કઈ બાબતોને ધ્યા ન રાખવું જોઈએ અને કઈ બાબતો આપણા મા ટે સારું છે કે અ સંયુક્ત પરિવાર કે એકલા પરિવાર મારા મા તે તો સંયુક્ત પરિવાર આપડા માટે બવ જ સારી છે
હા હા તારી વાત બઉ સાચી છે આ ચર્ચાથી આપણને અ બંને પરિવારના અ વિષય જાણવાવામાં મળી કે બંનેમાં પરિવાર બઉ જરૂરી હોય છે તારો ખુ ખબ ખુબ આભાર એ કે તારો સમય નીકાળીને મને સમજાવ્યો
હા જય શ્રી કૃષ્ણ આવજો
જય શ્રી કૃષ્ણ મોટા ભાઈ આવજો